હેલો!
જય શ્રીકૃષ્ણ! બેન
જય શ્રી કૃષ્ણ! કેમ છો તમે?
કેમ, હું પણ મજામાં છું, તમે કેમ છો?
મેં, હું પણ મજામાં છું.
હાલ ઓફિસ કેવો રહો?
બસ ઠીક ઠાક, તારો દિવસ કેવો ગયો?
ઘરનું કામ અને રસોઈ, થાકી ગઈ હતો
ચા બનાવવી છે, બેસીને વાત કરીએ.
આજે શું બનાવ્યું?
જે તને ગમે એ દાલભાત અને ભીંડાનું શાક.
હા, બેન સાથે રાસ પણ બનાવ દેઈશ
સાચું કેવ શો તમે બેન તારા હાથનું ખાના ખાઈને થકાન ઉતરી જાય છે.
હા, બેન સાચુ બોલુ તમે, હાથીક આ મહિને બિલ બહુ આવ્યા છે, લાાઈટ, ગેસ, મોબાઈલનો
બિલકુલ સાચું કેવ શો તમે, કોઈ વાત નઈ બજેટમાંથી સંભાળી લઈએ
હા, બેન સબજી પણ મોંગી થઇ ગઈ છે.
કોઈ વાત નહીં બેન, તું જૈસી કહી એવી ખરીદારી કરી લેજે
ઘર સરસ લાગે છે, પ્રિય
બિલકુલ સરસ કેવ છો તમે સવારે દો કલાક સાફસફાઈ કરીએ
તું એકલી બધું કરે છે, મદદ જોઈએ?
ના, તું આરામ કર, હું સંભાળ લઈશે.
મમ્મી- પપ્પાને ફોન કર્યો અતો? એ લોકો આવતી કાલે આવે છે.
બહુ સારું, એ લોક માટે શું બનાવીએ?
એ લોકોને થેપલા અને આછાર બહુ ગમે છે.
સાચું કેવ શો તમે, હું બાજારથી સમાન લઈને આવશે
હા, બેન આપણે દો વર્ષમાં ઘર લેવું છે.
હા, બેન સાચું કેવ શું પૈસા બચાવના પડશે ને
હા, બેન હર મહિને પંદ્ર હજાર એફડીમાં રાખ નાખીએ
હાસ, સારો વિચાર કરો છો તમે.
કાલે તમે ટાઈમ પર નથી આયા હતા?
અરી ઓફિસમાં મીટિંગ લાંબી થઇ ગઈ ને
કોઈ વાત નહી, પણ ફોન તો કરી શકતા અતા ને
હવેથી રોજ ફોનું પરીક્ષ વચન
તું સાથે છે એટલે ઘર સ્વગ લાગે છે.
સાચું કેવો શો અને તને સારોથી જો એટલે બધી તકલીફ નાની લાગે છે, ને
આપણે હંમેશા સાથે રેવી, રહીશું ને?
આ સાચું ક્યોસો સાત જન્મ સુધી,
અચ્છા કોઈ સીરસ ચોવીસ.
ના આજે બેસીને ગપ્પા માર્યા,
હા મોબાઈલ બાજુમાં મોકેલો
ડન
ખાના ખાઈલો, ઠંડુ થઈ જશે.
હા તું પણ સાથે બેસ.
હા આપને બને સાથે જ ખાઈશ.
સાચું કયો સો. એકથી દો વર્ષ પછી વિચાર કર્યો.
હા બેન. પેલા ઘર અને સેવિંગ્સ પૂરી થઈ જાય.
હાચી વાત કયો સો તમે બેન. જિમ્મેદારી મોટી હોય છે ને
હા આવતા મહિને દિવાલી છે. આવતી
હા સાચું કયો સો તમે. ઘરની સફાઈ અને રંગોલી કરીએ ને.
હા બેન અને મમ્મી ને પપા બધાં નવા કપડા લઈએ.
સાચું કયો સો તમે. હું મીઠાઈનો ડબ્બો લાવશે હા.
હા બેન ઓફિસમાં બહુ લોડ છે.
તમે બ્રેક લઈ લેજો. હેલ્થનું ધ્યાન રાખજો.
હા તું કહે છે, એટલે રોજ યોગ કરીશ.
સવારે પંદરા મીન હહ.
હા સોસાયટીમાં કરવાનું આયોજન છે.
હા આપણે બંને જઈએ.
હા ચણિયા ચોળી કાળીશ?
અને હું કઈડા લાઇ આવીશ.
હા એક આઈડિયા છે.
શું?
દર મહિને પાંચસો રૂપિયા પિગી બેેકમાં નાખીએ એમરજન્સી માટે.
વાહ! સરસ આઈડિયો છે, તા આજથી જ શુરૂ કરીએ.
તારો વજન વધી ગયો છે.
અચ્છા સાચું કયો શો તમે? પણ મોટો થઈ ગયો છો.
ચલ્લો બંને સાથે મોર્નિંગ વોક કરીએ.
ડન કાલેથી કરીએ.
રાત્રે મોબાઈલ ઓછું ચલાવાનું.
હા તું પણ રીલ્સ જોવામાં ટાઈમ વેસ્ટ ન કર.
હા આપને બંને નવ વાગ્યા મોબાઈલ. બંધ થઈ જાય.
બિલકુલ સાચું કયો સો. ઘર મેં નવા પરદા લાવીએ?
હા પિંક કલરનું સરસ લાગશે.
અને દિવાલ પર તારી અને મારી ફોટો.
અરે! શરમ આવે છે.
સાચું કયો સો. કોઈ ફોન હતો એ લોક રવિવાર છે.
કોઈ વાત નહી. હું બજારથી નાસ્તો લઈ આવીશ.
હહ ઘરમાં બધા ને આદર આપજો જોઈએ.
હા તું મારી લાઈફમાં આવી એટલે. હું ભાગ્યશાલી છું.
સાચું કયો સો. તમે મારા સપનાં છો.
સાચી વાત બેન. હ
અને તમે મારા સપના છો. તો તમે મારો હાથ પકડી રાખજો.
હા બેન.
કોઈ વાત નહીં. હું બજારથી નાસ્તો લઈ આવશે.
સાચી વાત. હમ
ઘરમાં બધાને આધર આપણો જોઈએ.
સાચી વાત છેમ.
અને તું મારી લાઈફમાં આટલી ને, તો હું ભાગ્યશાલી છું.
સાચી વાત.
અને વચન આપું છું. કબી દુઃખી નહીં કરું. અને હું વચન આપું છું. હંમેશા સાથ આપીશ. ચલો, હાથમાં હાથ નાખીને પ્રાર્થના કરીએ. હે ભગવાન, આપના ઘર મે. હંમેશા સુખ શાંતિ રાખજો. અને અને. અને બચ્ચોનું પ્લાનિંગ. ત દીવાપાળીના તહેવાર બહુ આવે છે.
હા બેન. આપને જે ઘર લેવું છે. એ કેવું હોવું જોઈએ?
બી એચકી બાલ્કની અને મંદિરનો રૂમ.
હા બેન. કિચન મોટું હોવું જોઈએ. હું બધા માટે રસોઈ બનાવીશ.
અને છત પર બેસીને ચા પીએ.
હા! એક સાલ પછી નવી ગાડી લેવી છે.
હા સાચૂ ક્યો છો. સફેદ કલરની મમ્મી પાપ્પાને તીર્થયાત્રા કરાવીએ.
હું ડ્રાઈવ કરીશ. તું બ બગલમાં બેઠીશ.
સાચું ક છો તમે. તમારા પ્રસમન શું છે? આગલે મહિને ઇન્ટરવ્યૂ છે. તું આશીર્વાદ આપ.
હું રોજ પૂજા કરીશ. તમે જરૂર પાસ થશો.
ઉપરવાલા કાકા આવાજ કરે છે. કોઈ વાત નહી. પ્રેમ થી વાત કરીએ. ઝઘડો નહીં. આપણે મીઠાઈ, આપણી સુરલી સુહલકી કરીએ.
હા! એક બિલાડી રોજ આવે છે.
અને દૂધ રોટી આપીએ. જીવ દયા જે ધર્મ છે.
હા બેન. દિવાળી માટે કપડા ઓનલાઈન મંગાવું છું.
પણ રિટર્ન પાર્સલ જોઈ લેજે. તમારા માટે કુર્તા અને મારા. મા તો સાડી.
હા બેન. પ્રિયા એસી ચોક્ીસ પર ચલાવું. બિલ ઓછું આવશે.
સાચું કશો તમે. ચલોો આપ પછી વાત કરીએ. જૈશ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.